મજા આવે છે?
હા, મન તમારું ક્લિયર હોવા જ આવે છે. કેમ છો તમે?
બસ મજામાં. તમારે કેવું છે?
હા, હમે બિકુલ સ્વસ્થ છીએ. અનેમે પસારવા. સમાચાર સાથે, આજે તમારી જોડે વાતો કરી રહ્યા છીએ. તો આજે મેં રસ્તાઓ પર જતી હતી, અને મને ગાય દેખાય તો મેં વિચાર કર્યું કે, આજે આપણે એનિમલ જે પ્રાણીઓ છે. એમના વિશે વાતચીત કરીએ.
હા, ખુબ જ સરસ ટોપિક છે કે, પ્રાણીઓ આપડે પ્રાણીઓ પર પણ બહુ ધ્યાન રાખજ હુ જોઈએ લોકો મૂકી દે છે, મારે છે, લોકોને તો એ નથી સારી
હા. તમે સાચું કહો છો કે, આપણે પ્રાણીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપડે મનુષ્ય એટલું સેલ્ફિસ ના બનવું જોઈએ, કે ખુદું જ વિચારીએ. અને આ કુદરત નું પણ થોડું વિચાર છે કે, એમણે જે બધું આપણને આપ્યું છે. એના બીજા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, બધાનું ધ્યાન રાખીએ.
હમ. હા, મને તો પ્રાણીઓ વિશે જાણો ખુબ જ ગમે છે તો તમને કયું પ્રાણી વધારે ગમે છે?
મને એમ જોવા જ તો મને સસલું છે. ડોગ છે, બિલાડી છે. એવા પ્રાણીઓ વધારે પસંદ છે.
અચ્છા હા બરાબર મને એકચુલી આમ કહેવા જઈએ તો મને કુતરા થી વધારે પ્રેમ છે કેમ કે વફાદાર પ્રાણી છે બુદ્ધિશાળી છે એને ખબર પડી જાય એ વસ્તુ કે ક્યારે કયું એક્શન લેવું જોઈએ. એના માલિક પર કઈબી વસ્તુ આવે? તો એક વફાદાર પ્રાણી ની જેમ આપણ હેલ્પ કરે આપણા માટે બધું વસ્તુ કરે તો મને કૂતરાઓથી પણ વધારે લગાવ છે. તમે જોતા હશો તો ઘણી વખત હા તમે જોતા હશો તો ઘણી વખત ઇન્ડિયામાં એવા ડોનેશન ચાલતા હોય કે પ્રાણીઓ માટે એ ગાયો માટે એવી રીતે વસ્તુ તો એ બ ખુબ જ વસ્તુ છે લોકોને એમાં ડોનેટ કરવા જોઈએ એમાં સેવા કરવી જોઈએ. જે કૂતરા કે પક્ષીઓ જે બી હોય એ લોકોને પણ એટલી હેલ્પ કરવી જોઈએ આપડે જે જેટલું આપણાથી થાય એટલું
હા તમે સાચું કો છો પણ આજ કલ મેં જે જોઉં છું હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે બધા જંગલો કાપવામાં આવી રહ્યા છે જેના કારણે બધા જંગલના પ્રાણીઓ છે શહેરી વિસ્તારોમાં આવવા લાગ્યા છે અને મનુ તેને બી નુકસાન પહોચાડી રહ્યા છે તો એ બધું જે થઈ રહ્યું છે એ એક બહુ મોટી પ્રોબ્લેમ છે કે હવે પ્રાણીઓ બધા શહેરોમાં આવે તો છે પણ એથી મનુષ્ય હેરાન થાય છે.
તો હવે કરવાનું શું એનો ઉપાય શું છે? કે મનુષ્ય ખુદમાં સેલ્ફીસ માટે બધું જંગલો કાપી રહ્યો છે ઘર બનાવે છે મોટી કંપનીઓ બાંધે છે મોટા મોટા બિઝનેસ ખડા કરે છે તો એના કારણે બધા પ્રાણીઓ જાય ક્યાં તો એ બધા શહેરી વિસ્તારોમાં આવા લાગ્યા છે.
હમ બરાબર તમે ચો બરાબર વસ્તુ કીધું કેટ જંગલો કપાવાના લીધે કે એ લોકો ન તો ઘર તો જંગલ જ હોય આપડે તો કઈ રાખતા નથી લોકો કોને મનુષ્ય તો રાખતા નથી મોટા મોટા જંગલી જાનવર છે એ તો ક્યાં જાય બીચાકડા? તો એને તો એધ કે લોકો ના ઘરબાજુ જી દેખાય પણ લોકો પછી એને મારે છે એને મારીને નાખી દે છે એ વસ્તુ નથી સારી એક તો તમે જંગલ પણ કાપી દો છો પછી આવે તો‌ તમે એને એવી રીતે . તો એ તમારો નથી વસ્તુ સારી તમારે ધ્યાન રાખવું જોઈએ પ્રાણીઓનુ કેમ કે ભગવાન એને પણ બનાયા છે એ ભલે બોલી નથી શકતા પણ એ પણ ઈ પણ માણસની વસ્તુઓ સમજી શકે છે ફિલિંગ્સ સમજી શકે છે. ઈ પણ અનુભવ કરી શકે છે પ્રેમ શું છે? લાગણી શું છે? જેમાં આપડે જોવા જઈએ કુતરાઓને પણ બહુ ખાલી એક બે વખત પણ ખવડાવી તો પણ આપણા માટે બઉ લોયલ થઈ જાય છે. આપણી પાછળ રખડે છે તો એ ખુબ જ સારી વસ્તુઓ છે કે પ્રાણીઓ ખરાબ નથી હોતા એ બહુ સારા હોય છે એ લોકોને બધાને ખબર પડવી જોઈએ કે આપ પ્રાણીનો પણ એટલો જ પ્રેમથી એટલો જ ભાવ થી રાખવો જોઈએ આપણને
હા તમે સાચું કવ છો અને હવે હાલમાં જંગલો કપાઈ જવાના લીધે લોકો પાસે કોઈ ઓપ્શન બ છે એટલે શહેરી વિસ્તારમાં આવે છે ત્યારે લોકોને બધું ખાવાનું પીવાનું, રેવાનું એ લોકોને ડેલી ના રોજ ના પ્રોબ્લેમો ઈ લોકો ફેસ કરતા હોય છે અને જું જોવા જઈએ તો હવે પ્રાણીઓ બધા ઓછા થવા જતા રીયા છે.
હમ
કેટલાક વાઘ છે. અમુક વિસ્તારોમાં પેલા બો અ વાઘ, સિંહ છે એ બધા ઓછા થવા લાયગા સે, હવે આપણને જૂમાં કેવા જોવા મળી રહ્યા છે, જયારે પેલા બધું તેની સંખ્યા વધારે હતી. તો હવે આપડે તો જોયા છે, પણ આપડી જે ની પેઢી છે છે બીજી એ લોકોની માટે તો કશું રહ્યું જ નથી એ લોકો કોય તો ખબર પણ નઈ રેશે કે પ્રાણીઓ કેવા હોય છે એ લોકો ખ બસ પુસ્તક ના સર પુસ્તકમાં જોશે કે આ આવું પ્રાણી છે. આ એવું કરતું હતું એ જંગલોમાં રેતું હતું બસ એટલું જ એમને એવું જોવાનું એમને મળશે નય, તો આપણે ને ધ્યાન રાખવું જોઈએ. કે જંગલો ઓછા કપાય. અને પ્રાણીઓ માટે વધારે અભયારણ્ય બનાવાય. અને ડોનેશન એમને સારુ મળેને તેથી એ લોકો સારી રીતે રહી શકે.
હમ
એવું બધું ગવર્મેન્ટે વિચારવું જોએ.
હા આપણા આપણા ગવર્મેન્ટ પણ પ્રાણીઓ માટે બઉ ઉછેર કરતા હોય છે, કે જેમ કે ચિત્તા નું અભયારણ બનાવે છે. અત્યારે ગીરમાં સિંહ નુ અભયારણ્ય બનાવ્યું છે, ગવર્મેન્ટે. તો ગવર્મેન્ટ પણ આ વસ્તુ પર ધ્યાન આપે છે અત્યારે. કે જે પણ પ્રાણીઓ લુપ્ત થાય છે એ વધારે લુપ્ત ના થાય. એ ર રય જ જાય એના માટે પણ ગવર્મેન્ટ બવ કામ કરે છે. તો એ પણ બઉ સારી વસ્તુઓ છે કે અગર ગવર્મેન્ટ એમાં કામ કરેસે તો આપડે લોકોને પણ એમાં સહકાર આપવો જોઈએ. આપણને પણ ધ્યાન રાખવું જોઈએ વસ્તુઓની, કે આપણે પણ એ ઉલ્લંઘન ના કરીએ એના રૂલ્સ ફોલો કરીએ આપડે. જેથી ઈ પણ લુપ્ત ના થઈ ને આપને પણ આગળ આપડણા આગળના પેઢીઓ પણ ઈ વસ્ત સેર કે ચિતો જે પણ લુપ્ત થાય છે, ઈ પણ એને જોઈ સકે.
હા, તમે સાચું કહો છો. અને જયારે પણ કોઈ આપણે જાવાયને જોયે તો એને નુકસાન ના પહોંચાડવું જોઈએ. આપડણે એમની જોડે પ્રેમથી જ રેવું જોઈએ. એમને મારવું નઈ, એમને ભગાડવું નઈ, એ લોકો આપણને કશું નહી ક તા હોય તો, આપડે શા માટે કરવારનું? ભલે આપડે એ લોકોને કશું કઈ આપી નઈ સકતા તો, એટલીસ્ટ એમની જોડે કમસે કમ ખરાબ, નુકસાન કેવુ બિહેવ તો ના કરવું જોઈએ.
હા, તમે બરાબર કીધુ.
જ અને આપડે એવું કઈક પ્રાણી મળી જતું હોય, જેમ કે ઉનાળા માં આપણ એ બ પ્રાણીઓ વિસે વિચારવું જોઈએ, એમની માટે પાણી માટેની પરબો બનાવી રાખવી જોયે, ઘરની બહાર ખાવાનું આ પવુ જોઈએ, જેથી એ લોકો નિરાંતે ખાઈ શકે અને રહી
હમ હમ.. તમે બરાબર કીધું આપડણે ઉનાળાઓમાં જોઈએ છીએ, કે પાણી નથી હોતું. ખાવા માટે નથી આવતું કઈ તો ઈ આપડે એને ધ્યાન રાખવું જોઈએ, કે આપડણે એને દઈએ.
હા તમે સાચું કરો છો. એટલે આપણે પ્રાણીઓનું પણ વધારે ધ્યાન રાખવું જોઈએ.
હમ આપડ આપડે એવું ધ્યાન રાખવું જોઈએ કે જેટલા બી પ્રાણીઓ છે, એને આપડી સાહિત્ય ટ્રીટ કરીએ બરાબર પછી જેટલા બી અભયારણ્ય બનાવે છે, ગવર્મેન્ટ તો ત્યાં જઈને, તો આપડે ત્યાં જઈએ આપણેે તો કોઈ પ્રાણી ના આપણે નુકસાન ના આપુંગાડીએ આપડે પોતાનું ખોરાક ને ના આપી જંગલ ના રહેેવા વાળા હોય તો આપડણે બીજું કઈક વસ્તુ એને ના ખવડાવી જોઈએ, તો ઘણા લોકો એવું થાય છે, કે અભયારણ્યમાં જાય છે તો એ લોકો નુકસાન કરે છે, ઝડવાને કે પછી પ્રાણીઓને તો એઈ વસ્તુ નથી સારી હોતી.
હા સાચું કવ છો, તમે
હા પછી હા હેલો હા અવાજ આવે છે.
અને હા મનાવા જહેર છે, અને હુ કઉ છુ, કે ઘણી ફિલ્મો પણ બનેલી છે. અને ડોક્યુમેન્ટ્રીઓ પણ બની રશે આપડે જોવી જોઈએ અને એમાંથી કઈક શીખવું જોઈએ.
હ
કે પ્રાણીઓ જો કે કેવા સારા હોય છે, જો કેવી રીતે બિહેવ કરવું જોઈએ. એ બધું અને આપડે કોઈ પ્રાણીને એવુ કશું ઘાયલ અવસ્થામાં જોયું હોય, તો હમણાં તો ગવર્મેન્ટ પોલિસી બી બહાર કાઢેલી છે, કે કોઈ બી હા તો એમને કોલ કરવો જોએ. અને એવી સારી એવી સેવા કરવી જોઈએ.
હમ તમે બરાબર કીધું અત્યારે તો ગવર્મેન્ટે બહુ સારુ કર્યુ છે, કે પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સ મંગાય છે સપોઝ કુતરા ને પણ એક્સિડેન્ટ થાય છે તમે એક કોલ કરો ગવર્મેન્ટસ આવે છે, અને નની હેલ્પ કરે છે. તો આ મને ગવર્મેન્ટ બહ સારો રૂલ લાગે. કે માણસ માટે એમ્બ્યુલન્સ છે, તો પ્રાણી માટે શું કામ એને તો આ ખુબ જ સરસવાત છે, આ
હા આપણા હજુ બીજી બી ઘણી પ્રોબ્લેમ છે, તો એના ઉપર ગવર્મેન્ટ વાત કરવું જોઈએ.
હમ્મ જેમ કે તમને શું લાગે છે, કે હજી ગવર્મેન્ટને શું કરવું જોઈએ પ્રાણીઓ માટે
અ હજુ પણ પ્રાણીઓ જે બધા રસ્તે રસ્તે ફરતા હોય છે, શહેરી વિસ્તારોમા તો એમની માટે હરેક શહેરની અંદર એક જો જોું કશું બનાવવું જોઈએ. જેના લીધે તે બધા સારા પ્રાણીઓ ત્યાં રહી, શકે અને લોકો ત્યાં ડોનેશન પણ આપી શકે જેથી સારી રીતે લોકોનુ રહે ઠાળ પવેશ બધું સારી રીતે ચાલે
હમ, તમે બરાબર કીધું તો હજે તો બહ આપડે બહ સારી એવા ટોપિક પર આપણે વાત કરી છે. અને આશા છે, કે તમને પણ મજા આવીઈ હશે તો હવે આપડે આ વસ્તુ એન્ડ કરીએ, કઈ નવા ટોપિક સાથે પાછ શું આપડે
હા તમારા પણ ખુબ ખુબ ધન્યવાદ
હા